અવાજ આવે છે મારો
હા આવે છે
કેમ છો
બસ મજામાં તમે
બસ હું પણ મજામાં છું ચાલ આપડે આજે શાળા વિશે વાત કરીએ
હા જરૂર શાળામાં આપડા આમ જીવનનો ખુબ આમ મહત્વનો ભાગ છે એમ
હા સાચું કહું શાળામાં આપણે માત્ર પુસ્તક જ્ઞાન નહી પણ સાથે સાથે શિસ્ત સંસ્કાર અને જીવન જીવવાની કળા પણ શીખતા
હા આમ મને પણ આમ શાળામાં ખુબ ગમતું આમ શાળાનું વાતાવરણ આમ ખૂબ આમ સુંદર અને આમ સ્વચ્છ હતું અને આમ શાળામાં આપણે આમ ભણતા તો પણ આપડણે ગમે આમ ચાર પાંચ કલાક કે છ સાત કલાક જેટલા કલાકની પણ આમ આપણી શાળા હોય પણ આપણે આમ આનંદથી એમ ઈન્જોય કરતા એમ
હા એ તો છે મારી શાળામાં પણ એક સુંદર બગીચો હતો અને ત્યાં જાત જાતના ફૂલ અને વૃક્ષો હતા જેના કારણે એકદમ વાતાવરણ છે ત્યાનું સુગંધિત બની જાતું શાળાનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે ભણવાની પણ મજા આવે એવું
હા એટલે આપડે શાળામાં આમ બા આમ બગીચામાં આમ ફૂલ હોય ને આમ બધા વૃક્ષો હોય તો આમ આપડે આમ આપણે આમ જયારે આપણને આમ બા બગીચામાં આપણને લઈ જાય ત્યારે આપણને સારું લાગે અને તને શાળામાં સૌથી વધારે શું ગમતું
મને તો અમારી શાળામાં શિક્ષકોનું શિક્ષણ અને પુસ્તકાલય છે એ ખૂબ જ ગમતું કેમકે અમારી શાળામાં જે લાઈબ્રેરી હતી એ ખૂબ જ મોટી અને ત્યાં જાત જાતના વિવિધ પ્રકારના પુસ્તક હતા કે જેને વાંચીને છે આપણે ઘણું બધું તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ અને અમારા શાળાના બધા જે શિક્ષકો છે એ પણ એકદમ જ્ઞાની હતા કે જે આપણને અનેક પ્રકારનું શિક્ષણ આપી શકતા તને શું ગમતું તારી શાળામાં
હ મને છે ને રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ વધારે ગમતા તેનાથી આમ આપણામાં નવા કૌશલ્યનો વિકાસ થાય આમ નવી નવી રમતો હોય જેમ કે ત્યારે આમ ગોડા ફેંક ને એવી બધી રમતો હતી તો ત્યારે આમ આપણને આપણા શરીરમાં આપણા સ્વાસ્થ્ય માટે આમ નવી નવી રમતો પણ રમાડતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય હવે નવરાત્રી હોય તો ત્યારે અમે શાળામાં નવરાત્રીનું આયોજન કરે ઉત્તરાયણ હોય તો આમ શાળામાં બધા સાથે મળીને પતંગ ચગાવે અને એવા નવા નવા કઈ પણ તહેવાર હોય કે કઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કે રમત ગમત ને એવું બધું આયોજન થતું ને એ મને બહુ ગમતું.
હા બરાબર છે શાળામાં છે એ વિવિધ સ્પર્ધા યોજાય તો એનાથી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસનો વધારો થાય એમાં પોતે પોતાના ઉપર વિશ્વાસ આવે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરે એટલે એમાંથી સાથે સાથે આત્મવિશ્વાસની સાથે વિદ્યાર્થી ઘણું બધું જ્ઞાન પણ મેળવી શકે છે.
હા અને મેં છે ને વકૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લીતો હતો અને તેમાં મેં ઈનામ પણ જીત્યું હતું આમ વકૃત્વ સ્પર્ધામાં આપણે ભાગ લઈને તો આપણામાં આમ સ્ટેજ ફિયરને એવું બધું હોય ને તો એ દૂર થઈ જાય કે આપડે છે ને ગમે ત્યારે સ્ટેજ પર કે આમ પચાસ કે સો માણસ વચ્ચે આપણે સ્ટેજ પર બોલવાનું હોય ને તો આપણામાં આમ કોન્ફિડન્સ આવે કે આપણે આમ ગભરાઈ ના જાય કે આટલા બધા માણસો વચ્ચે આપણે કેવી રીતે બોલશું શું બોલશું એટલે આમ વકૃતવ સ્પર્ધા એવી બધી જે સ્પર્ધા હોય તો એમાં આપણે ભાગ લઈને તો આપણામાં આમ કોન્ફિડન્સ આવે એમ
હા એ તો બરાબર છે અને તને ઈનામ મળ્યું એના માટે તને ખૂબ ખૂબ અભિનંદન એતે મેં પણ તારી જેમ ચિત્રકલાની સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે સારું એવું ચિત્ર દોર્યું ને મને પણ ઈનામ મળ્યું હતું.
હા તને પણ ખૂબ ખુબ અભિનંદન શાળામાં આપણે મિત્રો સાથે આમ ભણવાનો આમ આનંદ જ અલગ હોય બધા સાથે મળીને આમ આપણેે સાથે મળીને આમ ભણીએ ને પછી અમુક જે હોય ક્લાસ એમાં આપણે લાઈબ્રેરીમાં પણ આપણે બધા સાથે જઈને આમ નવી નવી બુક હોય તો એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી કે એકબીજાને આમ એક બીજ જાને નોરેત નોલેજ શેર કરીને બધું આમ શાળામાં હોય તો આમ મજા આવે એમ
હા એ તો છે તારી વાત એકદમ સાચી મિત્ર સાથે ભણવાથી મુશ્કેલ વિષયો છે એ પણ સરળ બની જાય ક્યારેક કેવું બનતું હોય કે આપડે શિક્ષકે ભણાવેલું છે ન સમજાય ને આપણે આપણા મિત્રને પૂછીએ તો આપણને સરળ ભાષામાં સમજાવી શક કે ને આપડે પછી આવડી જાય છે.
હા આમ મિત્ર સમજાવે ને તો ગમે તેટલું આમ આપણને શિક્ષક સમજાવે પણ સમજ ન પડે ને તો પણ એ સમજાયને તો આપણે આમ સમજાઈ જાય એમ અને તારો આમ પ્રિય વિષય કયો હતો.
હા મને તો ગુજરાતી અને વિજ્ઞાન વિષય ગમે તને
મને ગણિત અને અંગ્રેજી વિષય ગમે
હા શિક્ષકો પણ આપણને છે એ ખૂબ જ પ્રેમથી ભણાવે કે ક્યારેક આપણને કઈ ટફ લાગતું હોય આપણેે બે વાર પાંચ વાર પૂછીએ તો એ લોકો આપણને શાંતિથી સમજાવે
હા તે તે લોકો આપણા આમ ફ્યુચર ના અને આપણા ભવિષ્યના આમ ઘડતર માટે આમ સારી મહેનત કરે કે આપણને બી શીખવે કે આમ તમે આમ સારું ભણશો સારી મહેનત કરશો તો તમારું ફ્યુચર બ્રાાઈટ થસે એમ
હા એ તો છે એ લોકો આપડા સારા ફ્યુચર માટે ઘણી બધી મહેનતો કરે છે શિક્ષકો પછી શાળામાં છે ને પ્રાર્થના સભાની પણ કઈક અલગ જ મજા હોય છે તેનાથી આપણું પેલા તો સૌ પ્રથમ શાળા શરૂ થઈ એટલે આપણા દિવસની શરૂઆત પ્રાર્થનાથી થાય પ્રાર્થના છે એ આપણા મનને એટલી શાંતિ આપે છે અને પ્રાર્થનાથી આપના મનમાં સારા વિચારો પણ ઉત્પન્ન થાય છે.
હા અને સવારમાં આમ આપડી શાળા શરૂ થાય ત્યારે પ્રાર્થના અને સભા ને એવું હોય ત્યારે આપડે આમ પ્રાર્થના કરીએ તો આમ આપડામાં શિસ્ત શિસ્તનું પણ આમ શિસ્ત પણ આવે છે આપણામાં એ પ્રમાણ સારા સંસ્કાર પણ આવે છે એટલે એ બધું પ્રાર્થના ને એવું બધું હોય તો એ આપણા શિસ્ત ના અને સંસ્કારમાં વધારે મહત્વ સમજાય છે આપણને
હા તારી વાત એકદમ સાચી કે શિત શિસ્તની સાથે સાથે આપણામાં આપણામાં સંસ્કારનું પણ સિંચન થાય છે હવે શાળા છે શિસ્ત અને સંસ્કાર તો બરાબર છે. પણ એની સાથે સાથે પણને સમયનું પણ મૂલ્ય સમજાવે છે.
હા અને તેમજ આપણને સહકાર એટલે મિત્ર અને જવાબદારીની ભાવના પણ શીખવે છે. કે આપડે આપણા મિત્ર સાથે આમ આપણે આપણા મિત્ર કઈ આમ મુશ્કેલીમાં હોય અને એને કઈ ન આવડતું હોય કે કઈ સમજ ન પડતી તો આપણે તેને આમ મદદ કરવી જોઈએ. એટલે સહકાર આપવો જોઈએ. અને આમ ત્યારે આપણામાં આમ જવાબદારીની ભાવના ભાવનાનો પણ વિકાસ થાય છે એમ.
હા એ તો સાચી વાત છે. પછી જ જો શાળા ના હોયને તો આપણા જીવનમાં ક્યારે આગળ નથી વધી શકતા. આપણે ઘરે જ્ઞાન મળે છે. માતા પિતા આપણને શીખવે છે, મોટા ભાઈ બહેન, વડીલ આપણે શીખવે છે. પણ એક શિક્ષક જે શીખવી શકે એ આપણને આ કોઈ શીખવી શકતું નથી, એટલે જો શાળા ન હોય તો આપણે જીવનમાં એટલું આગળ વધી શકતા નથી. ખરેખર જોવા જઈ ને તો શાળા નું મંદિર છે. શું કેવું છે તારું?
હા એકદમ બરાબર છે. કેમ કે શાળામાં આપણને એમ શિક્ષકો ક્યારેક પ્રેમથી કે ક્યારેક આપણને ઠપકો આપીને પણ શીખવે છે, કે આપણે કઈ ખોટું કામ કરતા હોય કે ખોટા માર્ગે જતા હોય ને તો ત્યારે એ લોકો આપણને ઠપ કો આપીને પણ આપણને શીખવે-શીખવે છે, અને ક્યારેક એ લોકો પ્રેમથી પણ સમજાવે છે, કે આ ખોટું છે, કે આ ન કરવું જોઈએ એમ. અને ત્યારે એ આપણને આપણા સાચા માર્ગે લઈ જાય છે, અને આપણામાં જ્ઞાન નું ને સંસ્કારો નું સિંચન કરે છે ત્યારે.
હા જ્ઞાન ને શાળા ટુ કમાં જો તો જ્ઞાન, સંસ્કાર, શિસ્ત એ બધું જ આપણને શીખ શાળા માંથી શીખવા મળે છે. તેથી જો જોવા જઈએ તો દરેક વિદ્યાર્થી એ નિયમિત રીતે શાળા એ જવું જોઈએ, અને મન લગાવીને અભ્યાસ કરવું જોઈએ. ભલે રમવું જોઈએ એની ના નથી, પણ શાળામાં જયારે જઈએ ત્યારે જ્યારે પીરિયડ ચાલતા હોય ત્યારે મન લગાવીને આપણે ભણી શકીએ છીએ.
હા એજ ને. કે જેથી આપણે આમ સારા નાગરિક બનીને આપણા દેશની સેવા કરી શકીએ, અને આપણે આમ શાળામાં સારી રીતે ભણશું, ને સારી રીતે બધું આમ શીખીશું તો આપણા જ ફ્યુચર માટે એ સારું છે. અને આપણે સારું ભણશું તો આપણા ફેમિલીમાં ને એ લોકોને પણ આમ પ્રાઉડ થાય આપણા પર, કે મારો છોકરો કે મારી છોકરી કેમ એમ આગળ સારું ફ્યુચર બને એનું, કે એ સારું ભણી શકે અને આ આગળ જઈ શાળામાં પણ અને કોલેજમાં કે એમ આગળ કોઈ યુનિવર્સિટીમાં જઈને પણ એ શાળાના શાળામાં જે સંસ્કાર આયપા હોય, ત્યાં જે તેમને જે ભણાયવું હોય, શિક્ષકો એ જે જ્ઞાન આપ્યું હોય, તે આગળ પણ લઈ જઈ શકે એ લોકો
હા એટલે ટૂંકમાં કહીએ તો આપડે શાળા માંથી સારા સંસ્કાર જ્ઞાન, શિસ્ત બધું શીખીને આપણે એક સારા એવા નાગરિક બનીને આપણે દેશની સેવા કરી શકીએ. આજે શાળા વિશે વાત કરીને મને ખૂબ જ આનંદ આવ્યો.
હા મને પણ ખુબ જ આનંદ
હા. સારું ચાલ. હવે ફરી મળીએ.
હા સારું સા
હા આવજો.
થેન્ક યુ.
હા થેન્ક યુ.